હલો હા કેમ છો બસ મજામાં
બસ અમે મજામાં કેવી તબિયત ને એવું બધું બરાબર ને
બસ કમ્પ્લીટ છે અત્યારે તો વરસાદ નુ વાતાવરણ છે આ જેટલી રજા છે
હા એ તો વાત સાચી કીધી તમે
હમ
બોલું બોલો આજે કયા વિષય પર આપડે
એજ કે વાંચવાની આદત આજકાલ તો બધાને છે ને ફોન ને સોશિયલ મીડિયા ને બધું આવી ગયું છે તો કોઈને વાંચવાની આદત તો જરાય છે નહી તો મેં કીધું ચલો આપણે જ વાંચવાની આદત પર કઈક વાતો કરીએ
હા એ તો તમે સાચી વાત કીધી પણ મને તો આમ વાંચવાનો ખૂબ શોખ છે હું દરરોજ આમ થોડો સમય તો પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરતી જ હોઉં છું મને આમ વાર્તાઓ જીવન ચરિત્રો પ્રેરણાદાયક પુસ્તકો અને સામાન્ય જ્ઞાનના પુસ્તકો વાંચવા વધુ ગમતા હોય છે અને વાંચવાથી મારા મનને શાંતિ પણ મળતી હોય છે અને રોજને રોજ કંઈક નવું શીખવા પણ મળતું હોય છે
હા મને પણ એવું જ લાગે છે કે જય્યારે આપણે સારું પુસ્તક વાંચીએ છીએ ત્યારે એવું જ લાગે છે કે આપણે કોઈ નવા અનુભવ માંથી પસાર થઈ રહ્યા છીએ પુસ્તક આપણને છે ને નવી દુનિયાની સફર કરાવે છે નવા વિ ચારો આપે છે અને જીવનને જુદી રીતે જોવાનું પણ શીખવે છે એટલે અને બીજું એ કે વાંચવાથી છે ને આપણા જે શબ્દ ભંડોળ વધે છે આપણી ભાષા સુધરે છે અને બોલવાની તથા લખવાની ક્ષમતા પણ આપ આપડી સારી એવી બનતી જાય છે એટલે વિદ્યાર્થીઓ માટે તો છે ને વાંચવાની આદત તો ખુબ જ ફાયદાકારક છે. એમ કે તે લોકો તે લોકોને છે ને અભ્યાસ માટે પન ઘણી એવી મદદરૂપ કરે છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને મને આમ પ્રેરણાદાયક વ્ય. તિઓને જીવન ચરિત્રો વાંચવા ખૂબ ગ ગમતા હોય છે. મહાત્મા ગાંધી લઈ લો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ લઈ લો આપડે સલો ખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ લઈ લો અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન લોકોના જીવનમાંથી આપન ને આમ મહેનત શિસ્ત અને ધીરજ વિશે ઘણું શીખવા મલતું હોય છે.
હા સાચી વાત અને બીજું એ કે આપણે છે ને વાર્તાઓ સાંભળીએ તો આપન ને છે ને વાર્તા માંથી ઘણું એવું શીખવા મળે છે. કે ઘણી નાની વાર્તાઓમાંથી આપનને સત્ય પ્રામાણિકતા મિત્રતા મહેનત અને સારા સંસ્કારો જેવા જીવન મૂલ્યો શીખવા માટે મળતા હોય છે. એટલા માટે છે ને બાળકોને પન નાનપણથી જ પુસ્તકો વાંચવાની ટેવ પાડવી જોઈએ. અને આજકાલ ઘણા લોકો કેય છે ખબર કે તેમની પાસે વાંચવા માટે સમય જ નથી. પરંતુ મને એવું લાગે છે કે જો આપણે દરરોજ માત્ર વીસ કે ત્રીસ મિનિટ પણ વાંચીએ ને તો વરષ દરમિયાન આપણે ઘણાં પુસ્તકો વાંચી શકાય છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને મોબાઈલમાં સમ આપણેે સમય પસાર કરવાને બદલે જો થોડો સમય પણ આમ પુસ પુસ્તક વાંચવામાં વાપરીએ તો આપણા મનને ઘણું શાંત શાંતિ મલતી હોય છે અને આપન ને નવી માહિતી
હલો
ને થાકી જત હલો
હા તમારો અવાજ કટ થાય છે તો
હા એ થોડું નેટવર્કનો ઈશ્યુ છે ને એટલે
હા અને મને છે ને પુસ્તકાલયમાં જવાનું ખુબ જ ગમે છે ત્યાં શાંતિ થી બેસીને વાંચ વાનો એક અલગ જ આનંદ મળતો હોય છે. એક જ જગ્યાએ અનેક વિષયનાં પુસ્તકો મળી જાય આપનને અન આજે તો છે ને ઈ બુક અને ઓડિયો બુકની પન ઘણી એવી સુવિધા છે. જે લોકો પાસે પુસ્તક ખરીદવાની સગવડ ના હોય તેઓ પન મોબાઈલ અથવા ટેબ્લેટમાં વાંચી શકે છે અને છાપેલા પુસ્તકો વાંચવાનો આનંદ જ કંઈક અલગ હોય છે પણ
હા એ તો સાચી વાત
હા
અને મને તો લાગે છે કે વાંચનની આદત માત્ર આપડે પરીક્ષા માટે જ નથી હોતી પરંતુ આખા જીવન માટે જરૂરી હોય છે. જે વ્યક્તિ એમ સતત વાંચતું હોય. તે આમ નવા વિચારોને આમ સરળતાથી સ્વીકારી શકે છે અને જીવનમાં વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે.
હા સાચી વાત છે. અને વા વાંચવાનું છે ને આપણ ને માત્ર માહિતી જ ની આપતું પરંતુ વિચારવાની ક્ષમતા પણ વધારે છે. કોઈ પણ નિર્ણય લેતા પેલા યોગ્ય રીતે વિચારવાની તેવ પણ વાંચન થી વી છે છે
હા એ તો
હું તો એમાં જ કહું કે બધાને છે ને અ દિવસમાં થોડો તો ટાઈમ એવો કાઢવો જોઈએ કે બધાએ વાંચવું જોઈએ વીસ પહેલા સ્ટાર્ટિંગમાં પંદર મિનિટ વીસ મિનિટ એવી રીતે ધીમે ધીમે કરીને ત્રીસ મિનિટ તો બધાએ વાંચવ જ જોઈએ
હા એ તો સાચી વાત છે આપડે રાત્રે સુતા પહેલા પણ જો અડધો કલાક પણ પુસ્તક વાંચવાનું શરૂ કરીએ તો શરૂઆતમાં તો થોડી આમ મુશ્કેલ મુશ્કેલી જેવું લાગે પરંતુ અ ધીમે ધીમે જો વા વાંચવાનું ચાલુ કરે તો વાંચ્યા વગરે આપણે દિવસ પણ અધૂરો લાગવા લાગે છે.
હા આ આ છે ને એક ખુબ જ સારી ટેવ બની જાય આપડી. અને હું પણ દરરોજ છે ને થોડો સમય વાંચવા માટે રાખું જ છું મને લાગે છે કે વાંચન એ એવી આદત છે જે આખા જીવન દરમિયાન આપણો સાથ આપે છે. જેટલું વધારે વાંચયે ને એટલું વધારે જ્ઞાન અને આપણે અનુભવ મેળવી શકાય છે એટલે મને તો હવે એવું જ સમજાય છે કે દરેક પ્રકાર નું પુસ્તક કંઈક ને કંઈક આપણને અલગ અલગ શીખ શીખવાડતું જ હોય છે. વાર્તાઓ કલ્પના શક્તિ વધારે છે, જીવન ચિત્રો આપણું પ્રેરણા આપે છે. ઇતિહાસના પુસ્તકો આપણને દેશના ભૂતકાળ વિશે જાણકારી આપે છે. અને વિજ્ઞાન ના પુસ્તકો નવી શોધો વિશે આપણને સમજાવતા હોય છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને સમાચાર પત્ર તથા જે સામાયિક વાંચવાથી પણ દેશ વિદેશ ની આ નવી ઘટ ઘટનાઓ વિશે આપણને માહિતી મળતી હોય છે. અને આપણું સાથે સામાન્ય જ્ઞાન પણ વધતું હોય છે અને વિવિધ વિષયો પર વાત કરવાની ક્ષમતા પણ આપણામાં વિકસતી હોય છે. પછી એ સ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તો સમાચાર પત્ર વાંચવું એ ખુબ જ ઉપયોગી વસ્તુ છે.
હા અને મને એવું લાગે છે કે વાંચનથી છે ને આપણી ભાષા પણ સુધરતી હોય જયારે આપણે નવા શબ્દો વાંચીએ ત્યારે આપણું શબ્દ ભંડોળ પણ ઘણું વધતું જાય કે આપણને વાંચતા ના ફાવતું હોય અમુક શબ્દ તો એ પણ આપણને આવડી જાય પછી કીધું એમ કે શબ્દ બોલવામાં પણ આપણને અઘરો લાગતો હોય. કે લખવામાં પણ આપણને શબ્દ ઉપયોગી થઈ જાય. એટલે વધારે છે ને વિદ્યાર્થી જીવન માટે વાંચવાની આદત તો ખુબ જ ફાયદાકારક છે અને મારું કેવું છે કે હું જયારે કોઈ નવો શબ્દ વાંચુ ને ત્યારે તેનો અર્થ પણ શોધી જ લઉં. પછી તે શબ્દને મારા રોજિંદા જીવનમાં વાપરવાનો પ્રયત્ન કરું. આ રીતે મારી ભાષા છે ને સારી એવી બની જાય છે.
હા એ તો સાચું કીધું તમે. અને ઘણા લોકો એમ કેહેતા હોય કે તેમને પુસ્તક વાંચવામાં રસ નથી આવતો. પરંતુ મને એમ લાગે કે કદાચ તેમને પોતાની પસંદગીનું પુસક પુસ્તક હજી સુધી શોધ્યું નથી એટલે જ એમને એવું થાય છે. જો વ્યક્તિ ને આમ ગમતો વિષય પસંદ કરવામાં આવે તો વાંચવાની ખુબ જ મજા અલગ હોય છે.
હા સાચી વાત છે બધાને અલગ અલગ કંઈક ને કંઈક પુસ્તકો વાંચવાની ગમતી હોય, કોઈને નવલકથાઓ ગમે. તો કોઈને પ્રવાસ વર્ણન ગમે. તો કોઈને ધાર્મિક પુસ્તકો, તો કોઈને વિજ્ઞાન અને કો કોઈકને આત્મકથા કથાઓ ગમતી હોય દરેક વ્યક્તિને છે ને પોતાની રુચિ પ્રમાણે વાંચવાની એક નવી શરૂઆત કરવી જોઈએ પછી ધીમે ધીમે છે ને બીજા વિષયો પણ આપડે વાંચી શકાય છે પણ હવે કેવું થઈ ગયું છે કે આજકાલ છે ને મોબાઈલ ના કારણે ઘણા લોકો પુસ્તકો થી ઘણા દૂર થઈ ગયા છે સોશિયલ મીડિયા પર કલાકો પસાર થઈ જાય પાંચ મિનિટ માટે ફોન લીધો હોય પણ કલાક જતો રહેે તો કોઈને ખબર જ નહી પડતી કે મારો કલાક જતો રહ્યો પણ એની જગ્યાએ પુસ્તક વાંચવા માટે એ લોકો સમય જ નહીં કાઢતા એવી રીતે પાંચ મિનિટ પુસ્તક વાંચવા માટે કરી હોય તે પાંચ મિનિટ નો કલાક પુસ્તક વંચાઈ જાય તો કેટલું સારું એમનું જીવન બની જાય
હા એ તો સાચું કીધું અને પરિવારના સભ્યો પણ બાળકોમાં આમ વાંચન ની ટેવ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે જો માતા પિતા પોતે વાંચે તો બાળકને પણ તેમની જોઈને વાંચવાની પ્રેરણા મળતી હોય છે
હા મને છે ને પુસ્તક પ્રદર્શન પુસ્તક મેળામાં જવાનું તો ખુબ જ ગમે અને ત્યાં એક જ જગ્યાએ અનેક પ્રકારના પુસ્તકો આપણને જોવા મળતા હોય નવા લેખકો વિશે આપણને જાણવાની તક મળતી હોય ઘણી વાર તો સારી પુસ્તકો છે ને વ્યાજબી કિંમતે પણ આપણને મળી જાય છે એટલે હું તો પુસ્તક મેળામાં તો ખાસ કરીને જઉ જ અને પુસ્તકાલયમાં જવાનું પણ મને ખુબ જ ગમે કે ત્યાંનું શાંત વાતાવરણ હોય ને તો ત્યાં વાંચવાનું ખુબ જ ગમે અને સાથે સાથે ઘણા પુસ્તકો આપણને ત્યાં વાંચવા પણ મળતા હોય છે એટલે વિદ્યાર્થીઓ માટે તો તે ખુબ જ જરૂરી છે
હા એ તો સાચી વાત કી ધી અને વાંચન થી તો આપણો આત્મવિશ્વાસ પણ વધતો હોય છે જયારે આપણે વિવિધ વિષયો વિશે જાણીએ છીએ ત્યારે લોકો સાથે વાત કરતી વખતે સંકોચ અનુભવતા નથી અને ચર્ચામાં પણ પોતાના વિચારો આપણે સ્પષ્ટ રીતે રજૂ કરી શકતા હોઈએ છીએ
હા સાચી સાચી વાત કિધી તમે અને વાંચન છે ને આપણને માત્ર જ્ઞાન જ નહીં આપતું પરંતુ વિચારવાની રીત પણ બદલાવે છે તે ધીરજ એકાગ્રતા અને સમજણ વધારે છે તેથી છે ને જીવનના દરેક તબક્કે વાંચવાની આદત ખુબ જ ઉપયોગી છે સારું ચલો તો આજે તો તમારી સાથે વાત કરીને વધુ આનંદ થયો છે વાંચવાની આદત પર ફરી ક્યારેક આપણેે પુસ્તકો વિશે કઈક વાત કરીશું
હા વાંધો નહીસારું સારું ચલો
હા